હલો જય શ્રી કૃષ્ણ. બસ મજામાં મજામાં તમે કેમ છો.
બસ હું બ મજામ બોલો બીજું આજે રવિવાર છે એટલે. મળો ઉઠીઓ હસે નહી.
હો આજે રવિવાર એટલે મોડા ઉઠવાનું.
બરોબર બરોબર.
હ
રજા નું એટલે ચાલે.
હમ ચાલે હા હા બીજું. બીજું તો કઈ હમ બીજું નવીન માં.
નહી હવે બધા તહેવારો આવશે એટલે તૈયારી કરવી.
હમ. હા એજ ને તહે વાર એટલે સ્કૂલ્લી. આપણને મજા આવે એમ છોકરાઓને ને આપણને.
હો બ બરાબર. બોલો બીજું આજે તો હવા પવન બી બહુ સારો છે નઈ બાર.
હા આજે પવન બહુ સરસ છે પણ આ પવન ના લીધે પાછો વરસાદ ઉડી જાય છે ને હા એજ ને આપડે અહંયા વરસાદ બિલકુલ નથી. ઠંડક બી નથી ને વરસાદ બી નથી કશું બી નહી.
બરોબર બરોબર.
આ ગરમી માં ને ગરમીમાં શેકાયા કરવાનું રસોડામાં બેસવાનું હમ બીજું.
બીજું તો બસ તમે બોલો.
હમ. બસ કશું નને તયાં તો અમારી સોસાયટી માં ઉઊધાઈ બહુ થઇ ગઈ છે. કેટલી ઉધરી થઈ ગઈ છે અને. કે ના પૂછો વાત બહુધય એટલી બધી થઈ ગઈ છે બધાના ઘરોમાં. બસ હા આવું ધૈર્ય દવા રખાવે છે. હમ બધા ઉધયથી દવા નખાવે છે. બઉ ઉદય થઈ ગય છે. હમ હ બીજું.
હ
બસ બીજું તો બધું શાંતિ છે તમે નવીન માં બોલો અમારી પાસે તો હાલ ફિહાલ નવીન માં. કસુ કછે નહી.
તમે બોલો હ.
હમણાં પેલા બેન જોડે વાત થઈ એટલે ફરવાની જ વાત થતી. થી કે અમે લોકો ફરી આયા ત. ત એમને એજ કીધું.
હમ.
હલો.
હ હા હા સાંભળું જ છું બોલો બોલો. નહીં નહીં કશું કામ નહીં કરું ખાલી પંખો ચાલુ કર્યું
બરોબર બરોબર મને આવું કઈ કામ કરો છ એટલે.
હા બીજું બોલો.
હ.
બીજું બોલો હમ. ઠીક છે સરસ સરસ ત તમે કઈ ફરવા ગયા ત.
અમે હમણાં કઈક ફરવા તો નથી ગયા બસ આ બેઠા છીએ ઘરે. હવે સાંજે જઈશું.
તમે વૈષ્ણોદેવી ફરી આ્યા ને
હો ત્યાં તો બહુ જ સારું વાતાવરણ હતું અમે લોકો ગયા ત એ ટાઈમ પર ઠંડક બી સારી હતી હતી હો
બસ ત્યાં તો બહ મજા જ આવે નહીં વૈષ્ણોદેવી ફરવાની
હ ત્યાં તો શું ચડાવ હોય ને એટલે અમે તો છે છેલ્લે સુધી પ પાળ જયા આ
હા.
હ
હમ હમ હમ સરસ સરસ ત્યાં મન બીજા કંક ફર્યા વૈષ્ણોદેવી પછી. એક ગંગા હોય છે ને બાલ ગંગા નેવું બધું જોઈએને ટોમેટો
હો ત્યાં અમે જોય બધી ના બધી વસ્તુ હોઉ.
વૈષ્વ દેવી થી કઈ કઈ ફરી આયા બાલગંગા જોયું ને અમૃતસર બાજુ જઈએ વા આકા બોર્ડર ને એવુ
હા અમે લોકો અમૃતસર ગયા હતાા અને વાઘા બોર્ડર બાજુ ગયા તા પણ અમે ગયા ત્યારે છે ને બધું બંધ થઈ ગયું હતું પતી ગયું તું
એવુ
હ.
હમ હમ હા ઠીક બસ બાકી તો બધું શાંતિ છે આમ તો બાઈક પટ્ટો લઈએ તો ચાલે અમૃત ત્ સર વાઘા બોર્ડર હરિદ્વાર
બરાબર બરાબર બોલો બીજું શું જણ્યા તમે.
આજે અમે જઝમ્યા. શું જોમે આજેને છોલે ને સમોસા રગડા સમોસસા જમ્યાય
બરાબર બરાબર સમોસા ઘરે બના્યા કે પછી બહાર થી લઈ આયા
ના ના ઘરે બના્યા હા મને તો વરસાદ ના લીધે બહાર ન ભાવતું બી નહી.
હા વરસાદમાં માંદા પડી એના કરતા સારું હ કેવી રીતના બનાવતોમે રગડો
રગડા સમોસા સેવઊસળ જેમ આપણે બનાવીએ એવી રીતે જ લસણ મરચું આદુની પેસ્ટ નાખી તેલમાં સે જીરું નેવું સાત ળી દેવાનું પછી અંદર ટામેટાની પ્યુરી નાખી દેવાની. પછી ટમેટુ પછી તેલ ઉપર આવી જાય એટલે વટાણાનો પેલું સેવઊસળ નાખી દેવાનું સેવઊસળ નાખી ને પછી બધા મસાલા નાખી દેવાના સેવઊસળ નો મસાલો નાખી દેવાનો એટલે સડસે સડ તૈયાર થઈ ગયા પછી ઘરે સમોસા બનાયા સમોસામાં બી ગરમ મસાલો આદુ મરચાંની પેસ્ટ બટાકા બાફીને નાખ્યું એમ બધા મસાલા નાખ્યા સરસ થાય સમોસા બી ઘરે બનાવ્યા પછી મેદાંનો લોટ બાંધ્યો એમાં બી સેજ લોટમાં બી જીરું મોણ ને બધું નાખી મીઠું જીરું મોણ ને સેજ કણક ઘઉંનોલોટ નાખ્યો હોય છે, સરસ સમોસા ભી મસ્ત કડક હૈ એકદમ જોરદાર હમ્મ.
તમને ઉંઘ્યા નથી લાગે છે બપોરે એટલે બહુ ઉંધ આવે છે.
હા હા હા આજે મને ઊંઘ નહિં મળી. હમ્મ, હમ્મ. હાઆ, બીજું
બીજું બસ મજામાં હવે કાલ થી મારેથી લગભગ ચાલુ થઈ જશે બધા ક્લાસ તો એટલે કે ત્યાં સવારથી આઠ વાગ્યા થી છ વાગ્યા ત્યાં જઈશ
હમ્મ, હમ્મ. હા આઠથી છવા મતલબ કન્ટિન્યુ છે આઠથી છ?
ના વચ્ચે વચ્ચે અડધો કલાક છે રિસેસ જેવું પણ સવારે આઠ વાગ્યા થી ચાલુ થઈ જશે એવું.
અચ્છા એમ ક્લાસીસ ચાલુ થઈ જશે એવું ને?
હઓ એટલે ત્યાં બંધાઈ જઈશું કંઈક કામ બીજું તો થાય નહી. ત્યાંથી આઈશું એટલે થાકેલા સું એટલે ઊંખી જઈશું પાછળ કામ ઈ કરીને.
હમ્મ, હમ્મ સરસ સર હા સારું હોય ભણવું તો પડે ને ભણવાની બી અત્યારે કેટલી ડિમાન્ડ છે. ભણેલી ગણેલી છોકરીઓની તો બહુ ડિમાન્ડ છે.
હો, બરાબર બરાબર મેન તમારી
હમ્મ, બીજુ બધુ મજા ભાઈમાં હમ્મ. કઈ ભાભી મજામાં?
હઓ ભાઈ ભાભી મજામાં છે.
હઉ મજામાં મજામાં છે બીજું તમે બોલો.
એ ફરી આયા?
હોવ ફરી આયા ને. અમૃતસર, કેદારનાથ, હરિદ્વાર ગંગોત્રી, યમનોત્રી બધે જ ફરી આયા.
બરોબર, બરોબર.
હેમકુંડ સાહેબ દરબાર ત્યાં બધે જ ગયા તા.
અચ્છા અચ્છા બરાબર બરાબર.
હમ્મ. હમ્મ બીજું તમે બોલો નવીનમાં શું છે?
બીજુ તો કંઈ નહી.
હમ્મ. બસ શું હવે તો બ આ ઉદયની દવા નખાય એટલે આખો દિવસ બસ એનું આખો અવેરવાનું કરવાનું
પણ એની તો દુરકામ બહુ જ આવે છે આપણને ત્યાં બેસાયજ એ રૂમમાં તો બપ્પા.
હા હા એજ ને સ્મેલ તો એટલી આવે એટલી આવે ને આમ આપણને માથું માથ થું ચડી જાય હવે થોડુંક સ્મેલ ઘટે એટલે પછી થોડુંક સાફ સફાઈ વાળાને બોલાવીને કરાવી લઈશું.
બરોબર બરોબર હા સારું સારું બીજું તો શું હવે
હા એજ ને બાકી તો હવે નવીન માર ટતો કશું છે નહીં બેઠા બેઠા હવે ધીરે ધીરે જોઈએ સ્કૂલો બી ચાલુ થઈ ટ્યુશન ક્લાસ ચાલુ થયા છોકરાઓના હવે આપડે સવારે ઉઠીને લંચ બનાવવાના આ નાસ્તા બનાવ વાના છો. પડાવ માટે હમ ને બસ કાલે સોમવારે એટલે બધું રૂટીન ચાલુ!
અચ્છા અચ્છા બરાબર બરાબર.
હમ્મ.
બીજું શું કરે છે તમારે? આપડે શું નામ છે આનું
હમ્મ મારે નાની બેબી તો આમ ટેન્થમાં દસમામાં છે. છોકરો સેવન્થમાં છે.
હા એ તો આપડી વાત થઈ હતી તમે કીધું તું.
હમ હવે જોઈએ કેવા ટકા લાવે છે સારા લાવે તો પછી સારી લાઈનમાં જોડાવાનું નહી તો પછી જોઈએ આવે શું કયું શેડ્યુલ થાય છે એમનું બી હમ્મ.
એને તો હવે તો જલ્દી આવી જાય છે ને પરીક્ષા આપણેે. ફેબ્રુઆરી એન્ડમાં કાં તો માર્ચમાં ચાલુ કરી દે છે.
હા થઈ જ જાય છે ફેબ્રુઆરી એન્ડ માર્ચમાં લગભગ પરીક્ષાઓ બધી ચાલુ જ થઈ જાય છે એ સારું છે ને એક રીતે છોકરાઓને તો શું પણાવ માઈન્ડ મતલબ જલ્દી જય મે લોકો કો ટેન્શન ફ્રી થય જાય. હમ્મ બીજું.
બીજું તો કઈ નહી.
હા હા ચાલુ છે બુદ્ધુ બોલો બોલો.
બરોબર હા એ જલ્દી નવરા પડી ગઈ. તો શું આગળની તૈયારીમાં ખબર પડે કે શું કરવાનું છે. કેવી રીતના કરવાનું છે.
અમારા બાજુવાળાની બે બિચારોતર ગઈ. ત્યા ત્યાં મતલબ ચાંગામાં એડમિશન લીધું ત્યાં બી સારી છે કોલેજો તો બહુ સરસ છે બધું ત્યાં તો એટલું બધું છે બધું ડિજિટલ છે ત્યાં તો. લાબ્રેરી ડિજિટલ, ભણવાનું ડિજિટલ ચોપડાં બોપડાં બધું ડિજિટલ કાઈ બી આપણે લઈ નહી જવાનું બધું ટલલે એ ડીજીટલ છે.
અચ્છા એવુ.
હા અને પઢાઈ બી બહુ મસ્ત છે બધા કે છે ત્યાં ભણવાનું, જમવાનું રેવાનું, ખાવાનું બધી વ્યવસ્થા બહુ સરસ છે. અને છોકરીઓ માટે તો ખરેખર સારું છે એ બાજુ તો મારે જુવઓ હવે આપ ખૂબ ભણી ગણીને નીકળે એટલે જોઈએ કેટલા ટકા લાવે છે તો ખબર પડે.
બરાબર બરોબર. ઠીક બરાબર બરાબર ઠીક છે ફોન મૂકું હા.
ભલે ભલે કઈ કામકાજ હોય તો કે જો.
એહા.